અવાજ આવે છે.
હા આવે છે તમે મારે આવજ આવે છે.
આવે છે અવાજ મને તો.
હમ હા કેમ છો.
બસ મજામાં હો.
હમ.
તો આજનો ટોપિક આપડે આ સેવિંગ મની અને સેન્ડિંગ મની ની ઉપર ડિસ્કસ.
હા.
બચત અને નાણાકીય સ્વસત્રતા અને સુરક્ષાનું એ છે.
હા.
બરાબર હમ હવે આકસ્મિક જરૂરિયાત. એટલે શું હોય છે કે ઈમરજન્સી ફંડ હોય છે કે જીવનમાં અણધાર્યા ખર્ચાઓ જેમકે મેડિક. ઇમરજન્સી કે નોકરી છુટી થવી. એ સમયે બચ બચત જ આપણી મદદરૂપ આવે છે આપડે બચત નહી કરીશ. તો આપણને ઘણી બધી મુસીબતો નો સામનો કરવો પડે છે.
હા
માનસિક માનસિક શાંતિ જેવી રીતે બેંકમાં રોકાણમાં રકમ હોવાથી વ્યક્તિ વ્યક્તિ આપણને આર્થિક શાંતિઓમાંથી બી મુક્ત રહે છે.
એ જે અમારી સે આપણી સેવિંગ આપણી સેવિંગ છે ને આપણે કંઈ બી કોમ લાગી જ છે આપણે હવે જો તમાર પાસે આપણેછી તમારી પાસે હવે તમે જો ફાર્મર હોય તમે તમારી પાસે આઉટ સિજનમાં કશ પૈસા નથી તો આપણે સેવિંગ કરેલું હોય તો આપણે કશું છે.
હા અને એનો એક માધ્યમ હમ એનો એક એ તો એક માધ્યમ બેંક છે બેંકમાં પણ આપડે સારું એવું રોકાણ અને બેંકમાં એફડી નું માધ્યમ અમે બધા આપણે કરી શકીએ છે જેમાં આપણે ઘર ખરીદવું હમ
ને સેવિંગ બેંકમાં મૂકશો ને તો સેપ રહેશે
કરી છે. ભવિષ્યના લક્ષણ હોય છે.
એ આવે એનામાં બી આપે વેજ મળે છે વેજ
હમ હમ બેંકમાં હોય તો આપડે ચાલો ઘરે ઘર અ્ય સુટી ખરીદીવું હોય બાળકો નું શિક્ષણ કે નિવૃત્ત એ બધી બચત આપણને અનિવાર્ય એટલે બની શકે છે કે આપણે બચત કરલી હશે તોઞઆપણને કામ લાગવાનું છે.
હા એ જ છે ને, હની સે હા એ જ છે અને આપણે જો કશું કામ લાગે હોય છે તો આપણા સેવિંગમાંથી પૈસા આપણે, ફટ કરીને કાઢીને કઈ બી લઈ આવના. તો હા તો બીજાની સેવિંગ નથી હોય તો પછી એ બિચારા વિચાર જ કરતા હોય આજે લાવું કે કાલે લાવું. કોની પાસેથી પૈસા લઉં કે એની પાસેથી પૈસા લઉં, એ જ વિચાર કરે છે ને?
હમ, વ્યાજની કમાણી તરીકે આપણે જોઈએ. તો હવે જેમ કે મ્યુચ્યુઅલ ફંડ છે એફડી છે, એટલે આ બધા જે ફંડિંગ આપણે ઘરમાં આપણે એ બધા સિક્યોરિટીમાં રાખી નથી શકતું. તો, એના જગ્યા પર આપણે આ બધી વસ્તુમાં આ બધી સ્કીમ હોય છે એમાં લાભ લઈ શકીએ બેંક ના દ્વારાથી.
હા બરાબર એ જ છે જો. હવે તમે જો સેવિંગ કરતા હોય તો તમને કશું કોમ લાગતું હોય તમાર સેવિંગ તમારા તમારો. કરી લેવાનું ને એટલે તમે જ ખર્ચવાના ને બીજું કોઈ ખર્ચવાનું તો નથી ને. આપડી સેવિંગ આપણો એ કર્યો છે આપણે કશું કોમ આપણે જે લખવાના એક એ એક એવી જગ્યાએ નાખવાના પૈસા જો આપણે કે શું કોમ જ આવું જોઈએ એ જગ્યાએ
હમ સાચી વાત છે હવે બીજું એક વસ્તુ છે આપણો બીજો ટોપિક આવે છે સ્પેન્ડિંગ મની. કે નાના નો યોગ્ય અને સમજદારી પૂર્વક આપણો ખર્ચ અ કરવો તેજ કેટલો જરૂરી છે એમ. જીવન ધોરણ ના વિકાસ માટે સારી વસ્તુઓ ખરીદવી. મેળવા જેમ કે પ્રવાસ કરવો, અને સારી સુવિધાઓમાં ખર્ચ કરવાથી પણ જીવનની ગુણવતા સારી સુધરે છે આપણી.
હા એ જ એ બરાબર બોલે છે તમે, કારણ કે છે ને હવેે જોવો હવેનું તો કઈ શું બોલા તમે?
મેં આપણે એમ કીધું, કે જીવન ધોરણ ના વિકાસ માટે એટલે ક્વોલિટી ઓફ લાઈફ. કે આપણે આપણે જે પૈસા આપણેે ખર્ચવાના છે. એના આપણે ફાયદાનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકીએ એમ.
હા.
તો પ્રવાસ દ્વારા આપડે કરી હા સારી વસ્તુ હા બોલો બોલો.
હા આપડે ઉપયોગ કર કરશું તો આપડે પૈસા કઈ લાગ. આપડી સેવિંગ ન તો પછી આપણે જો. ખોટો બરબાદ કરતા હોય તો પછી આપડે બી ભી એ.
હા હમણાં ઘણા બધા. ઘણા બધા સ્કીમો નીકળે છે કે ભાઈ ચાર દિવસમાં ડબલ પાંચ દિવસ. માં ડબલ એ એ બધા લોભામણી લાલચમાં નહીં પડવા કરતા. કે બેંક સુવિધા આપણા માટે સારી એવી સુવિધા પૂરી.
એ તમને ખબર છે ઓનલાઈન શોપિંગમાં બી આવે છે પણ તે ઓનલાઈન શોપિંગમાં કેવી રીતે આવે છે તમને ખબર છે.
હમ.
તે જો હવે જો પુરાણો માલ પડેલો હોય ન એના ઉપર રે ડિસ્કાઉન્ટ લગાવી દઈ છે સત્તર ટકા એસ્સી ટકા પછી આપડે લઈ લઈએ આપણેે શું થોડી ખબર છે કે આ એક વરષ પુરાનો છે કે એક વરષ જૂનો છે. એ તો બરોબર છે ને પછી આપણે સેવિંગ ના પૈસા આપડા સેવિં સેવિંગ. એના પૈસા આપણને વેસ્ટેજ કરલા કે એવા છે.
સાચી વાત છે.
આપણે કશું ભાવ નહીં પડતા આપણી સેવિંગમાંનો. પણ તે હોય પણ ચાલ જ છે તો ચાલ જ છે એવું છે ને, તે
સાચી વાત છે બીજું એક વસ્તુ શું કે ઇન્વર્મેન્ટ ઇન સેલ્ફ કે આપણા રોકાણ અને કૌશલ્ય શું છે, કે પોતાના શિક્ષણ સ્વાસ્થ્ય અથવા વ્યવસ્થાના વિશરણમાં બી આપણે ખર્ચ કરવાથી. ભવિષ્યમાં સારું એવું અને સારી કમાણી થઈ શકે છે, એમ
હા એ છે ને બરોબર બોલે છે. કે ઇન્વેસ્ટમેન્ટ મની હે. આપણે જે ઇન્વેસ્ટ કરવાનુંને હલો આપણે જે ઇન્વેસ્ટ કરવાનું. આપણે જે ઇન્વેસ્ટ કરવાનો ને તેથી આપણો પ્રોફિટ ની. એટલું જ જોઈએ તો જ આપણે ઇન્વેસ્ટ કરવાનું તો પછી નહીં કરવાનું જો હવે હવે. હવે આપણે જો કર્યું છું હવે આપણે કરી છું ઇન્વેસ્ટ દસ હજાર કરે છે. તો તો એ આપણે પ્રોફિટ એટલું આવવું જોઈએ તો જ આપડે કશું ફાયદો રહેશે તો પછી કશું નહી.
એ જો હવ હવેના ટાઈમ પે એવું છે કે જે પ્રોફિટ કર્યો તેથી જ પ્રોફિટ આવે છે જે ઇન્વેસ્ટ કર્યા. ઇન્વેસ્ટ નથી પ્રોફિટ જ નથી આવતોું ઇન્વેસ્ટ જ આવે છે બધો.
સાચી વાત છે આપડે ખાલી એક જ વસ્તુ હમ ના એક જ વસ્તુ છે કે આ બધી લોભામણી લાલચ બહુ બધી અત્યારે નીકળી છે. કે જેમાં ગરીબો ના પૈસા અને બીજા અ જે અન કેટ ઘરેણા હોય તેમને ઊંલુ બનાવવાની વા એ બધામાં નહી પડીને બેંક ના સુવિધા થી આપણે ફાયદો લઈએ વધારે સારું પડે છેમ
હા બરોબર બોલે છે ત એના સુવિધા તી થયા
હા સાચ સાચી વાત છે આજલા આ બધા મોંઘવારી. આપળા આપને ઘરનું ભાડું કિરણા લાઈટ બિલ ઈએમ આઈ કઈક ને કઈ માણસો ને. અ હોય જ છે પોતાના માથા ઉપર
હા એ બિચારા બિચારા તો શું કઈ સુખતી તો ન જીવન જીતા હોય. જોવા વાલા મનસા એમની ઉપર તો છે ને. તો જો હવે ઘરનું ભાડું છે પછી આપણું ઈ એમ આઈ પછી. આપણો ડેબિટ કાર્ડને પછી બેંક નું કઈ છે બેંક માંથી કઈ લોન લઈએ ઘર દઈએ પછી એ જ જે એનામાં જ આપધ જો સેલેરી જતી
સાચી વાત છે એક મિડલ ક્લાસ ફેમિલી એ તો એ બધું હમ સાચી વાત છે
ખાવા એ હા હવે હવે આપણે કઈ બાહેર ફરવા હવે હવે બધા હવે બધા છોકરા બાર ફરવા જતા હોય અને આપણે ઘરે
હમ.
તો એવી ને સારું લાગાવ ને પછી આપડે બી જવું પડશે ને એમની જોડે
જવું જ પડશે ને હમ
હા ના આપડો બી માઈન્ડ ફ્રેશ થઈ જશે અને એમનો બી માઇન્ડ ફ્રેશ રહેશે તો પછી કશું આપણે આગ આગલા અઠવાડિયામાં આપણે કશું દિક્કત આવવાની નથી.
સાચી વાત છે. એજ વસ્તુ શું કેહેવા માંગીએ છે કે આજના જમાનામાં પૈસા સેવિંગ રાખવું અને એ સેવિંગને આપણે કેવી રીતે ઉપયોગ કરવો એનું પણ એક સરખી રીતે અને સરખી રીતે. કેલ્ક્યુલેશન કરીને જો આગળ કરીએ ને તો માણસ ને તકલીફ આવતી નથી.
હમ નીચે મારું બી કહું જો હવે આપડી સેવિંગ છે કઈ ખોટો ખોટા ખોટા ઈનામ સેવિંગ ખર્ચ નહી કરો. કારણ કે આપણે જો છે આપણે આઉટ સિઝનમાં આપણી સેવિંગ જ કમાવાની છે. કશું બીજો કોઈ આપડે વા નહી છે જો હવે આપણે હવે આપણે ખોટો પૈસો ખર્ચશું તો આપણે આપડે કશું પ્રોફિટમાં ન ચાલવાના ખોટો પૈસો જ ખર્ચશું તો લોસમાં જવાના. પછી આપણેે આગળ કામ આવવાની કેવું કરવાનું હવે.
સાચી વાત છે.
પછી મેરેજ થઈ જશે તો પછી ત્યારે હાઉસ લે આપડે એવું કેવ ફ્લેટ લેવો પછી ફ્રીજ લેવો. પછી બધું લેવાનું એ છે પછી પછી એ ત્યારે યુનિવર્સિ એ કરવાના ને હવે થોડીક કરવાનું એ.
હ હું એજ કહું છું કે જે જે પૈસાનો આપણે સેવિંગ કરીએ છે તે ફ્યુચર. પ્લાન ના હિસાબે આપણે કરીશું એ વધારે બેટર થશે એમ.
હા એ બી તમ તમારી વાત સાચી લાગી છે આપડે જે કામ. આપણું જે વસ્તુ આપણું જે વસ્તુ જેથી. નિકલતું હશે તો ઇન્વેસ્ટ કરના બાકી
એવું નથી કે જે પૈસા આપડે મળે છે. ના જે પૈસા મળે છે એ આપડે મનોરંજન અને એન્જોય નથી. કરી શકતા અમુક પાર્ટ આપણે હા એક અમુક આપણે સેવિંગમાં રાખીશું અને એ સેવિંગ ફ્યુચરમાં તેનો આપણે સિક્યોર શું ને તો ભવિષ્યમાં કોઈ પણ માણસ એને તકલીફ આવવાની જ નથી.
એ બી બરોબર બોલે છે તો આમ સાચી વાત બોલે છે અને જો હવે આપણ જ બચાવશું તો પછી આપણે જ આગળ કામ આવવાના છે નઅને તો પછી આજ બચાવશું ને કાલે જતા રહેવાના છે શું બેંક માંથી યપીઆઈ માંથી ઉડી જવાના છે.
એ એ એક્ઝેક્ટલી.
આપણે આપણે આજ બચાવશું તો જ કાલે આપણેે કામ આવશેને કાલે આપડને રહેવાના કે આ કોઈ કોઈ લોકો કે છે. હા કાલે આપણે રહેવાના કે મેં રેવાનું કે તું રેવાનું તું જોઈ ગેરંટી છે તારી એ મેં કીધું નહીં પણ રહેવા દઈશું તો રહેવા દઈશું તો આપણે જ કામ આવશે ને આગળ
હા સેવિંગ હશે તો આપણે હા આપણે કોઈ.
ી ઘરના તો રવાના છે ને.
સાચી વાત છે અને સેવિંગ રશે તો આપડે કોઈના ડિપેન્ડ ઉપર રેવાના પણ નથી. ભાઈ અમારી પાસે છે સુફિશિયન્ટ મને હું બધી રીતે મારી રીતે કરી શક.
એજ છે ને જિંદગીની સેવિંગ જોઈ છે. કારણ કે જેને તેને કામજ આમ છે કંઈ કંઈ.
સાચી વાત છે.
હા આપણી સેવિંગ હોય ને તો આપણે ફટ કરીને કંઈ બી વસ્તુ લઈએ ક.
હમ ખાલી એટલું જ છે કે જે સેવિંગને આપણે સેવિંગ કર્યું છે એને. ખર્ચવાનું કેવી રીતે એ. અને બસ લોભામણી લાલચમાં. પડવું નથી એ એક મનોબર આપણું મજબૂત હશે ને તો માણસોનુંું કશું અ કશું બગડવાનું નથી જે પોતાના કેલ્ક્યુલેશન ના પ્રમાણેજ માણસો ચાલશે.
હા બરોબર બોલે છે તમે ચાલશે ટાઈમ પતી ગયો. મને તો મારી જોડે બે શબ્દ બોલીને ખુબ સારું વાંટ્યું છે.
થેન્ક યુ ઓકે.